રાધે રાધે.
રાધે રાધે જય શ્રી કૃષ્ણ, કેમ છો?
હા જય શ્રી કૃષ્ણ, હું મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. બીજું બધે ઘરા ઘરે બધા મજામાં?
સારા છે. તમારે ત્યાં?
અમારે ત્યાં બી બધા સારા છે, આ જો મોસમનો બદલાવ થાય છે, એટલે બધા ઉપર અસર તો થાય એની.
હા હમણાં તો જો ને કેવું મોસમ અને એના લીધે બધા છોકરાઓ કેટલા બીમાર થઈ જાય છે ના અચાનક મોસમ ખરાબ થઈ જાય છે, તો આવી શદી ખાંસીને આવી બધી બીમારીઓ ચાલુ જ છે.
હા અને જો આ હમણો એવું મોસમ છે કે બહાર તો બહુ ઉનાળો અને અંદર એસી ને એવું બધું ચાલુ કરીને રાખે એટલે આપણા શરીર પર ટે ટેમ્પરેચરની અસર પડે એટલે એકદમથી આપણે પછી સાધારણ વાતાવરણમાં આઈએ એટલે શરદ દી, જુખામ એ તો મારાટા મારા છોકરાઓને બી થઈ ગયું છે હમણાં.
હા હમણાં બધે આવું જ છે તો પછી તમે આ બધું થાય છે, તો શું કરો ઘરગથ્થું ઈલાજ કરો છો, કે પછી મતલબ દવા આપો છો, એવું શું કરો છો?
એક વખત તો એમને જો હલ્દીવાળું દૂધ પછી થોડું અહ જે આપડે ઘર ઘરે ઘરેલુ ઉપચાર છ ઈ કરું. કાળાઓ વ બનાવીને પાઉ એવું બધું કરું, પછી જો એક કે બે કે ત્રણ દિવસમાં પછી એમને નહી સારું થાય તો પછી મેને મને એમને દવા લાવી જ પડે, કારણ કે અહ પછી એમને વધારે પડતા હેરાન થતા તો જોવાય નહી આપણાથી. એટલે બે એક કે બે ત્રણ દિવસ સુધીની વિચાર જોઈએ કે ભઈ આ સાધારણ રીતે અહ ખતમ થઈ જાય એવું છે કે વધારે પડતી હોય તો પછી-પછી દવા લાવી જ પડે.
ના, ના દવા હા બસ હું પણ એવું જ જેવી રીતે કે આમ શરદી ખાંસી થયા હોય તો હું પણ આવી રીતે ઘરેલું ઉપચાર અહ તુલસી, આદુનો રસ છે, અહ પછી તમે કીધું તેમ હળદરવાળું દૂધ છે, કાળો બસ હા ઉકાળો બનાવીને આવું બધું કરીએ છે. પછી નથી જ સારું થતું તો પછી દવા તો આપણે લાવી જ પડે છે.
હા બસ ઈ જ છે અને જો અને આપડે તો આમ હોઈએ જ કે મોટા હોય ને એ લોકો થોડું સહન કરી લે છે પણ નાના અ બાળકો હોય છે ને એમનું થોડું બી શરદી જુખામ થાય કે ખાસી થાય તો એ તો અ ને બહુ વધારે પડતું થઈ ગયું હોય એવું એ અ કરે છે તો એ એટલે એમને તો પછી ટાઈમ પર આપણને દવાઈ કાંઈ ઉપચાર તો એમનો ટાઈમ કર કરવો જ પડે.
હા નહીં કરવું જ પડે. ખોટું વધારે થાયને છોકરાઓ હેરાન થાય એટલે જો ડૉક્ટરની દવા તો આપણે કરવી જ પડે છે. આ તો આવું અમુક નાના મોટા જેમ કે શરદી ઉધરસમાં શું જે આપણા પુરાના દાદી નાનીના નુસ્તા કહેવાય ને આપણું કિચન આ ઔષધીનો ભંડાર છે. એટલે એમાં મળી રહી છે અને તમને ખબર જેમ કે નાના બાળકો હોય છે જે જન જન્ મતલબ નાના એક બે મહિનાના બાળકો હોય છે તો એમને પણ ખબર જેમ કે શરદી એવું થઈ જતું હોય તો એમને કવું અજમાનું પોટલી છે જેમ કે અજમો આમ અજમાને અંદર કપૂર નાખીને પોટલી બનાવી રાખે એ એ એમને બાંધી રાખે ગળામાં.
હા હા સાચું કહો છો તમે. હા એવું તો આપડણે અને એમને એકદમથી કઈ પેટમાં દુખાય કે એવું વધારે પડતું બાળક રો રો રોવા રોએ કે એમના અ શું કેહેવાય હિંગ એમની થોડી સી હિંગ જીભ ઉપર ચટાવે છે. અમારે ત્યાં તો હા હા.
પેટ પર પણ થોડુંક લગાવી દઈ અત્યારે પણ અમારે તો છોક આમ કંઈક દુઃખે ને તો હું અત્યારે પણ પેટ પર હિંગ એવું લગાવી દઉં.
હા હા અને જો વધારે પડતી ગરમી હોય ને અ અ નાનો બાળક બહુ જ પરેશાન થતો હોય બહુ રડતો હોય તો પછી આપડે કાંદો હોય ને કાંદાનો રસ એના પૂરા શરીર પર લગાવી દઈએ. તો એને શું લુવથી કેવું કોઈ પ્રોબ્લેમ હોય ને એ ના લા એઈ ના થાય. અને એને આપણે જેટલી માલિશ કરીએ નાના બાળકોની એટલા એના હાડકા મજબૂત થાય એટલું એ તંદુરસ્ત થાય એટલો એ સારી રીતે મતલબ એક્ટિવ થાય એટલા માટે પણ આપણે એની તેલથી સર તેલથી પછી હવે ઓલિવ ઓઈલ એનાથી બધી બવ બવ બ કારના તેલ આઈ ગયા છે એ પણ આપણા જે વડેરા હતા એ લોકો તો વધારે પડતું સરસોનો
સરસોનો હા એ સૌથી અ સારામાં સારું સરસોનું તેલ જ છે કેમકે એનાથી તમારા હાડકા બહુ મજબૂત થાય છે સરસોનું તેલ બહુ જ સારું છે. પણ હવે અત્યારે પહેલાં તો બધા એ જ વાપરતા હતા પણ પહેલાં તો તમને ખબર મતલબ ખાવામાં બી હજુ હજુ તો ઘણી જગ્યાએ એ જ વાપરે છે સરસોનું તેલ હવે બધું બદલાઈ ગયું છે.
અમે રાજસ્થાનમાં હા હા એની જગ્યા ઓલિવ ઓઇલ ને એવું બધું લઈ લીધું છે. અમે પણ રાજસ્થાનમાં રહીએ ને તો અમારે રાજસ્થાનમાં શું છે કે અ બીજું બધું આપણે કોઈ બીજું કઢી કે તુવેરની દાળ ને એવું બધું બનાવીએ ને તો આપણે સિંગ તેલ નો ઉપયોગ કરીએ. બાકી તો આપડણે વધારે પડતો સરસો ના તેલ ને અમારા ગામડા થી નીકળે છે સરસો એને ઘાણી કરાઈને એ દેશી તેલ હજુ યુઝ કરે છે.
હા એ જ બહુ જ સારું જે રિફાાઈન્ડ ઓઇલ કરતાં જે આ જે મતલબ ઘાણીવાળા તેલ છે એ બહુ સારા ને આપણા હેલ્થ માટે પણ સારા છે.
હા એટલે આપણેને પુ પુરાણી વસ્તુ. વુ શું છે જૂની વસ્તુઓ છે એમને ભૂલતા જઈએ છીએ પણ એવું નથી આજ પણ આપણે જે જૂની વસ્તુઓ છે ને એનાથી જ આપણને સારું પોષણ મળી રહે છે. હમ.
હા બિલકુલ સાચી વાત છે જો ને પહેલાંના લોકો ક્યાં મતલબ એમની પાસે એટલી સુખ સુવિધાઓ નથી કંઈ નથી પણ એમની પાસે એક શુદ્ધ વાતાવરણ હતું ખાવાનું બધું પૌષ્ટિક હતું વગર મિલાવટનું ખાવાનું હતું તો એ એ લોકો એટલા તંદુરસ્ત હતા કે એટલું લાંબુ એમનું આયુષ્ય હતું અને કોઈ પણ જાતના મતલબ એમને બીમારી નહોતી કે એક ગોળી પણ નથી લેતા હતા અત્યારે તો તમે જોશો ના. નાની નાની ઉંમરથી બ્લડ પ્રેશર આવી જાય છે, ગોળીઓ લઈ લે છે કેમ કે અત્યારે બધું ખાનપાન બધું બદ લઈ ગયું છે.
સાચો અને સૌથી વધારે તો રૂટીન લોકોનું જો ટેવો એવી પડી એવી એવી ટેવો એમની પડી ગઈ છે ને કે જો ઠંડુ પાણી પીવાનું આપડે તો વડેરા માટલાનું પાણી પીતા હતા પછી આપણેે જે ફાસ્ટ ફૂડ ને એવું જમીએ એમાં વધારે પડતું મે મેદા નો ઉપયોગ હોય છે તો મેદાઓ આપણા શરીર માટે સારું નથી થી આપણા પાચન તંત્રને કમજોર કરે છે એ બધા જલ્દી પાચન થતું નથી પછી ટ્રેન્ડ છે કે હ વિ કેન્ડમાં તો આપડણે પીઝા કે બહાર નું ન જીમએ તો આ આપણે આપણેે જમાના સાથે નથી ચાલતા એટલે અમ ભલે આપણે રોજ નહી પણ વીકેન્ડમાં તો જોઈએ ને જોઈએ. એવી રીતે કેટલા બધા એવા આપણેે ટેવો પાડી છે કે એવી ટેવો ના લીધે. પણ આપણા રૂટીનમાં મતલબ બહુ એ ફેરફાર થાય છે.
બિલકુલ આ બહારનું ખાવાનું બિલકુલ સારું નથી એમાં મેંદો છે પછી પામ ઓઇલ એ પણ તમારા શરીર માટે બહુ નુકસાન કરે છે એ લોકો બધું પામ ઓઇલ જ વાપરે છે અને આજીનો મોટો આવું ચાઇનીઝમાં બધું બહુ ઇસ્તેવાલ થાય છે. અને એ લોકો કલર માટે બધા ફૂડ કલર પણ વાપરતા હોય છે તે પણ તમારા સેહત માટે બહુ નુકસાનકારક છે.
સાચું કહો છો તમે એક તો મેયોની અને કેક આ બંનેમાં એટલું પામ ઓઈલ યુઝ થાય છે કે આપડણે એટલું પામ ઓઇલ આપણા શરીર માંટે સારું નથી એને જ ઓર્ગેનિક તરીકે થી પણ આપ આપણે બનાવી શકીએ છીએ એનો બીજો રૂપ પણ છે તો પણ આપણને શું ટેસ્ટ પણ જોઈએ અને. મ જે બજારમાં ચાલતું હોય એજ જો વાપરવું હોય તો એના લીધે પણ આ સમસ્યા થાય છે
બિલકુલ એક તો આ ફાસ્ટ ફૂડ ખાઈએ ને બીજું આપણી પાસે આપણું મતલબ આપણે એટલા એક્ટિવ નથી કેમકે આપણી પાસે બધા કામો માટે હમણાં મશીનો આવી ગયા છે તો આપ આપણું શરીરને એટલી આપણે કસરત આપતા જ નથી કે એ બધું ખાવાનું એ પછ ચાવી લે તો મતલબ એના લીધે પણ હમણાં કેટલી ઓબીસીની સમસ્યા પીસીઓડીની સમસ્યા જો વધારે પડતું ફાસ્ટ ફૂડ ખાય છે તો અત્યારે નાના નાના છોકરાઓમાં પણ તમે જોશો તો મતલબ ઓબીસીની સમસ્યા થાય છે. છોકરીઓમાં પીસીઓડીની સમસ્યા એ બધી બહુ વધી ગઈ છે.
હા એકદમ સાચું કહો છો તમે.
એટલે એ બધું ટાળવું જોઈએ એના જ આપડણે હેલ્ધી ઓપ્શન. ઘરે બનાવવા જોઈએ. છોકરાઓને ઘરનું ખાવાની ટેવ પાડવી જોઈએ મહિનામાં એકાદ વાર ઠીક છે ચાલે પણ ડે અઠવાડિયે પછી ડેલી એવું નહીં સારું.
સાચું કહો છો તમે પણ જોઓને છોકરા પણ આ એડવર્ટાઈઝિંગ જોઈને અને બહાર ન ફૂડ જોઈને કેટલા અટ્રેક્ટ થાય છે એટલે પછી આપણને બી કરી એવું આપવું પડે અને પણ આપડ ઘરે અગર જો એની એના જો જે વિકલ્પ છે એ. આપણે ઘરે કરીએ ને તો પીઝા છે ને એ એક રોટલી જેવું જ છે કે ભાઈ એ રોટલી ઉપર બધું અ સારી રીતે વેજીસ અને મસાલા બધા સોસ મસાલા સોસ ને એવું બધું અ લગાવીને અને એમને અલગ તરીકેથી પણ આપણે પ્રેઝન્ટ. કરી શકીએ જરૂરી નથી કે આપણે મેદાની બેસ. સાથે જ એમને પીઝા. એટલે એનો વિકલ્પ આપણને શોધવો પડે.
બિલકુલ બિલકુલ એની જગ્યાએ તમે છોકરાઓને પરાઠા પીઝા બનાવીને આપી શકો અથવા મેંદાના બેઝની જગ્યાએ તમે ઘઉંનો બેઝ પણ બનાવીને આપી શકો છો. બસ થોડી છોકરાઓને ટેવ બદલવાની જરૂર છે, અને થોડી આપણે ઘ ઘરે મહેનત કરવાની જરૂર છે, અમુક ટાઈમે આપણે મતલબ પેરેન્ટ્સ પણ શું કરતા હોય છે, કે ઘરે કોણ આટલી માથાકૂટ કરશે ચાલો નેા બહારથી લાવીને આપી દઈએ. પણ નહીં આપણે મહેનત કરીને છોકરાઓને હેલ્ધી વર્ઝન બનાવવાનું ટ્રાય કરીને એ લોકોને ખાવાની ટેવ પાડવી જ પડશે.
સાચું કહો છો તમે આપડે જો કેટલા આપડે જન્મદિવસ ઉજવીએ છએ તો કેટલા જન્મ દિવસ. માં આપણે કે ને એવો એનો બહુ જ ઉપયોગ કરે છે, જે બહાર થી બનેલો હોય પેલા આપણેે એવું વિચારતા કે ના હવે તો એગ હોય એટલે કે બહુ પેલા આપડા જે મો હતા એ લોકો આના લીધે કેકને કેકને મતલબ એટલો સન્માન નહોતો આપ હવે ઘરે પણ બનાવે છે, પણ જો ઘરે તમે બનાવો ને ક્રીમ નો ઉપયોગ ઓછો કરીને ખાલી બેઝ નો ઉપયોગ કરીને પછી તમે બનાવો તો એ કેક કેક પણ હેલ્થી હોય શકે.
હા હા બિલકુલ તમે ફ્રૂટ કેક પણ બનાવી શકો છો એ પણ એક સારો વિકલ્પ છે.
હા
હા બસ એ જ છે, બધી જ વસ્તુઓના છે, ને આપણી પાસે હેલ્ધી ઓપ્શન તો હોય જ છે, બસ આપણે થોડીક ઘરે મહેનત કરવાની જરૂર છે, અને છોકરાઓને એ વસ્તુઓ પણ અ ખાઈને એ લોકોને શીખવવાનું છે, કે નહીં એ હેલ્ધી જ વસ્તુ પણ સારી અને ટેસ્ટી હોય છે.
સાચું કહો છો તમે ચલો પછી આપણેે પણ એવું તો કઈ ને કઈ આપણેે પણ એવા ક ઉ કરીશું ઉપયોગ અને છોકરાઓને પણ એમાં ઢાળવાની પ્રયત્ન
બિલકુલ બિલકુલ ચાલો મળરીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ